હલોો
હ હ
શું કરો તમે
કઈ આ કોલેજમાં કામ કરતી હતી બસ તમે
અચ્છા શું કામ કરતા હતા તમે
અ ડિગ્રી ન ફોર્મ ભરવાનો હતો ને તો તે જ
અચ્છા ડિગ્રી અચ્છા હા હમણાં તો એમ બધા ડિગ્રી ન ફોર્મ તો ત્રીસ તારીખ સુધી લાસ્ટ છે ને હ એમ તો
હા એ તો છે પણ એમ જલ્દી કરી હું કોઈ તેટલું સારું ને
હા હા બરાબર બરાબર જલ્દી ખા તમે તો મોડા કરતા છો હમણાં સુધી તો બધા કરી પણ દીધું હશે
એ તોું છે પણ શું છે ભાઈ ને કીધું હતું તો એ હમણાં સુે કરતો નથી
પછી મે છે હું જ કરી મકું પણ શું છેને એમ બી અને કે બી ના કન્વર્ટ કરવાળું છે ને તો એમાં બસ એક જરાક પ્રોબ્લેમ થતી છે
સારું હા તો મેં શું કેતી તમને એમ હા હા કલા વિશે આવડે છે હાથ કલામ આવડે તમને હાથ થી કઈ એમ જેમ કેય છેને હાથ વણાટ બધામાં કલા તો તેવી કોઈ કલા છે તમારી પાસે?
હા પાસે છે એક કલાક
અચ્છા તો શું તમે તેનાથી કરો છો શું બનાવો છો તમે?
અમ મને છે ને પેપર અ પેલુ નઈ ગ્રાફ પેપર આર્ટ આવે
અચ્છા તમે એમ પેપરથી બનાવો છો હું છે ને પેલું વસ્ત્રવિદ્યા વિશે વાત કરવાની હતી એટલે કે જે ઊનના કાપડ થી બનાવે છે ને પ્રાચીન સમયમાં બનાવતા હતા તે હમણાં પણ લોકો બનાવે છે તે વિશે તેમાંથી તમને કઈ આવડે છે બનાવતા?
તમે જરા ધીરે બોલોને બઉ ફાસ બોલતાતા ને બઉ જોરમાં. હા તો તમે કે કહેતા હતાને કે મને કોઈ કલા આવડે કે નહી એટલે મેમ મારી એક આંટી હતી ઈમ્ન ઈમ્ન પાસેથી એક સીખતી ખબર પેલું અ અ હું કેઉં કોતર કામ નઈ પેલું કઈક કરે એમ લેટર લખી મૂકે પછી એના ઉપર સિલાઈ કરે બ
હાથ વણાટ.
હા એજ હા
હમ્મ તો પણ તમને ખબર જે હાથ છે પટોળા ની સાડી પર કરતા હતા તે જે કળા છે આશરે આઠસો પચાસ વર્ષ જૂની છે અને હા અને તે જે પાટણ માં બનતા રેશમી વસ્ત્ર રયાને પાટણ ઘણાં બધા હતા તેને બધા બેવળ વણાટ કહે છે અને પાટણમાં પટોળા કહેવામાં આવે છે તેને.
તમે સાંભળેલું હશે. પટોળા ની સાડી એમ ને તેમ કઈ તો સાંભળ્યું હશે ને.
હા હ-હ પટોળા તો આટલા ફેમસ છે તેના વિશે તમે સાંભળ્યું. બહુ જ પ્રખ્યાત પટોળા તો.
હમ પછી ભારતમાં જે કુશળ કારીગરો હતા તે ઢાકામાં બનતું મલમલ તેની બારીકી થી એ લોકો બનાવતા પછી વિશ્વભરમાં પ્રખ્યાત થયું હતું તે તો મલમલ ની બારી થી જે બનાવે છે.
અચ્છા એવું.
હા. પછી એ એટલું એટલે એટલું મલમલનુ હોય કેનો તાકો કે દીવાસળીની પેટીમાં પણ સમા ઈ જતો.
હા અચ્છા.
દીવાસળી પેટીમાં જાણે કેટલું નોંધ કે-કેટલું નોનું થઇ જતું એ.
એક પણ છે અને કેટલું એમ
હા એજ અને જે મલમલનિ સાડી છે તે વીટી માંથી પસાર થઈ જતી બોલો સા
સાડી વિટી માંથી પસાર થઈ
હા મલમલની એટલી મલમલ હોયએ
હમ એ તો છે જ.
હમ્મ.
કોઈ હસ્તકલા વિશે ક્યો ને એટલે હા
નહી હમણાં તો તમને હાથ વણાટમા જેમ કે આપડે કશ મીરમા ભારતમાં તૈયાર થતા ગાલીચા.
હા એ તો બઉ સાંભળ્યું છે ગાલીચાઓ વિશે તો
પછી પાટણ શહેરના આપડણે જોઈએ કે પટોણું પછી કાનજીવરમની સાડીઓ પછી બનારસી સાડીઓ
મને તો છે બનારસ સાડી એમ હાથ થી કોતર કામ કરે નને એના ઉપર એટલા મોંઘા હોય.
એજ તો એ હા એજ અને એના અંદર ચાંદી નું પણ કઈ એમ બનાવવામાં આવે છે
ચાંદી થીકાય એટલે રિયલ ચાંદી થી કામ કરવામાં આવે કે સોના થી કામ કરવામાં આવે એ બધું છે અને પછી કા જીવનમ સાડી પણ બહુ ફેમસ છે
બરાબર પછી રાજસ્થાનની બાંધણી થઈ ગઈ છે મને બાંધણી એમ તો બહુ ગમે છે મસ્ત લાગે છે હમ પછી એ જે આ બધું જે હું કીધું તે જગત વર્મા હમણાં પણ જાણીતું છે
એ તો અચ્છા એ ત બરોબર કે તું
હા એજ પછી જે ગુજરાતમાં સોલંકી યુગ હતું તે દરમિયાન પાટણમાં આવેલી જે કુશળ કારીગરો હતા જેમ કે સાડવીઓ એ બનાવેલા પટોળા જગત દ્વારા પ્રખ્યાત પણ થયા છે
હ અચ્છા
પણ બધા તેની વખાણ કઈ છે પટોળાનું બેવડું વણાટ હોય છે તે તો તમને મેં કીધું તો તેને લોકો એક કહેવત પણ છે ત્યાં કે તે પાકા રંગ દખતો હોય છે પાકા રંગો છે તેના અંદર જે પાવે છે તેના વિશે કહેવત છે પડી પટોળે ભાત ફાટે પણ ફીટે નહીં એમ
ઓ આવી પણ આવત એટલે પટોળા ની એમાં આપેલું કરી મૂ મૂકેલી છે ને વિશેષતાઓ વર્ણાવવી
હા એમાં એવું કે ફાટી જશે પણ તેનો રંગ ફીકો ના પડશે
વાહ એટલે કેટલી જબરજસ્ત કલર એમાં કર રગ રંગો કેવા પડતા હશે
એજ પછી
એ રંગો કેટલા
હા બોલો
હા એ રંગો કેટલા પાકા હશે કે એ લોકો આવી કહીવતો આપી છે
હા એજ તો જોવા જેવું છે ને
હા એ જ લ
હા પછી તમને ખબર આપડે ભરત ગૂઠણ
હા
ભરત ગૂથાણ
હા ભરત ગોથણ હા હા મેં ભરત ગોથણ ની જ વાત કરતી હતી
અચ્છા આ જે છે વસ્ત્ર તો સાડીઓ પર કરતા ને તમે એમ ઊંન એમ કપડા માટે તે બ ગૂંથણ કરતા હશો તમને ત્યાં આવડતું હશે
ના એટલે છે ને મારી એક આંટીી હતી ને એક કોઈ પ્લેન ન રૂમાલ લઈ મૂકવાનો રૂમાંલ હોય તેના પર કોઈ પણ અક્ષર લખવાનો તે પછી એના પર છે ભરતગુથણ કેવું આપડે કરીએ એ ટાઈપમાં એના પર ગઠણ કરવાનું હોય ટીમે જરા કે
હા હા હા તો હા તો તેવી જ રીતે તમને કવા હડપ્પા અને મોહનજુદુળોમાં જયારે ખોદકામ દરમિયાન હે ને ખોદકામ કરતા ને ત્યારે તે મૂર્તિઓ મળેલી અને તે મ મૂર્તિઓ જે હતી ને તેના તેના જે પૂતળા હતા ને મને એમ હોય એમ એ નવાય લાગે કે તે જે પૂતળા હતા ને તેના વસ્ત્ર ભરત ઘૂંચણ કામ જોવા મળેલું હતું ત્યારે ખુદકામમાં હા હા પછી તેથી પુરવાર થાય છે કે જે ભારતમાં પુરુષો સ્ત્રીઓ અને બાળકોના જે વસ્ત્રો છે એના પર બચક ભરત ગૂથણ કણી કલા એમ ઘણી પ્રાચીન છે એટલે પહેલાથી જ છે.
અચ્છા એવું છે ખબર છે તે તો આટલું બધું?
પછી તમને ખબર આ ભરત કામ ક્યાં થયેલું જોવા મળે પહેલા તો આપણે જોઈએ તો સિંધુ ખીરની સંસ્કૃતિ દરમિયાન થયેલું હતું સિંધમાં, સૌરાષ્ટ્રમાં પછી કચ્છમાં જે સ્ત્રી પુરુષો છે ને તેના વસ્ત્રુમાં ભરતકામ વધરે જોવા મળે છે. હમ્મ.
હમ્મ.
પછી આપણા ગુજરાત ના જામનગર માં પછી જેતપુર થઈ ગયું ભુજ થઈ ગઈ માંડવી થઈ ગયું જેવા વિસ્તારો છે ને તેમાં પરંપરાગત શેલી વાળી હાથી પછી હાથી પછી ને હાથી હોય પછી તેના પર ચોપાડેલા પક્ષીઓ હોય પછી કળશ હોય. તેની મનોહર ડિઝાઇન માટે પણ તે જાણીતું છે એમ.
અચ્છા એવું આટલી બધી ડિઝાઇન માટે પણ તે જાણીતું.
હા તમે મારે પાસે ખબર એક હતું તમે મને બતાવેલ કિચન જેવું તે પણ તો એવી રીતે જ બનાવેલું છે ને? ભરત ગુંથણ કરીને જ.
હા હા હા.
હા હમણાં લોકો બક્કલ્સ પણ બનાવતા છે કિચન્સ પણ બનાવતા છે.
એ તો છે એ તો તાર બરોબર જ કીધું મને પણ આ બધુંમાં રસ છે જો.
એ જ.
પણ શું છે મારાથી આ બધી વસ્તુઓ બનેલી પણ મને આમાં રસ બહુ જ છે એમ વિચારતી છું કે ફ્રી ટાઈમમાં મે છે ને આ કામ કરું જરા કેમ શીખવું?
હમ શીખો આમાં કઈ એ નથી આમાંથી તો આપણે કેટલા તમે આ શીખીને તમે પોતાના માટે મસ્ત નવી નવી વસ્તુ બનાવી શકો છો જેમ કે હવે તમારા જૂના બક્કલો હશે તેમાં તમે આ ભરત ગૂથણ કરી શકો ને પછી ચીપકાવી શકો તો તે તો કેટલું નવું બની જશે.
હા નહી એજ છે મે હું તો વિચારતો છું હું તો હવે કાલે જ જઈને ઉનને બધું લાવવા અને પછી જે ભરતગૂથણ કરવાના સાધો ના એ બધું કાલે જ હોતો લઈ. આવવાની છું કાલથી જ ચાલુ કરું વહેલા તે પહેલા.
હા એજ અને તમે તમારા માટે સ્વેટરો પણ તમને જેવા ગમે છે તેવા સ્ટાાઈલિસ એમ ડિઝાઇનિંગ પોતે કરી શકો છો.
હા એજ નહી હું અગર આ કામ શીખી ગઇને ભરત ગૂથણ ને પેલું વાળું તો હું તમને પણ તમારા માટે પણ કઈ બનાવીને તમને આપીશ.
ચોક્કસ ચોક્કસ બનાવજો હું તો નાજ ના પાડું આ બધાંમાં. બધામાં
હા એજ છે અને હું તમને ભેટ રૂપે કઈ ના કઈ આપીશ.
શું?
અને હું કઈ બનાવીને ભેટ રૂપે તમને આપીશ એમ પણ હું તમારા જન્મ દિવસ પર આવી ન હતી ને એટલે.
હા હું પણ હું તો આવેલી હતી પણ તમારી ફ્રેન્ડ લોકો એમ જરાક તમારે તમારી બર્થડે એમ જન્મદિવસ મનાવતા હતા એમાં હું આવી ગઈ તો મને બહુ અજીબ લાગતું હતું કે ખબર નઈ લોકોને કેવું લાગતું હશે કે અમારા અ સહેલીઓ છે ને વચ્ચે આવી ગઈ એમ મને બહુ એમ અજીબ લાગતું હતું પણ ઠીક હવે શું કરી શકીએ હું અચાનક જ તમે મને બોલાવું અને મને પણ ખબર ના હતી.
હા હા એ તો છે પણ એમાં કઈ અજીબ નહી લાગે કોઈને તમને પણ એમ તમને લાગતું હશે પણ એ લોકો ને બી એટલું હજીબ લાગતું હશે મારા ખ્યાલ તો પણ હા. મને તો બહુ જ મજા આવેલી હતી મારા જન્મ દિવસમાં તમે બધા આવ્યા
હા હા હા પછી તેમાં પછી આપ ખબર જૂની કારીગીરીમાં એક ચર્મકામ ભારતની ચર્મકામ છે તે પણ બહુ ભારતનું જૂનું કારીગર છે
ઓહ અચ્છા એવું
હા શર્મકામ તને ખબર ને ચામડા થી જૂની પદ્ધતિઓ જે બનાવતા પશુઓના ચામડા થી પણ બવતા મરી જાય ને તે પશુના ચામડાથી બનાવતા હા જેમ કે ચપ્પલો થઈ ગયને આપડા ઢોલક થઈ ગયા ને એ બધું અને રાજસ્થાનની મોજડી ઓ બુટ ચપ્પલ પણ એના જ હોય છે
હા નહી
હા તમે શું કેતા હતા
હું કીધી હતી કે હવે આપણે કાલે વાત કરી કાલે વાત કરી કેમ
હા હા પાક્કું પાક્કું ચોક્કસ હા તમે જમી લો કઈ નહી ચાલો મોકું હા ધન્યવાદ આભાર તમારો
હા હા બાય